હા.
કઈ નની તું કરે?
હ એ ન બેની ચમકઈ રતે
કોઈ કરું નહી વારી આવીને બે ગય.
એ કેટલા લેક્ચર હતા, કેટલા લેક્ચર હતા?
એજ તો ત્રણ જ લેક્ચર હતા.
એમ્રય
એમ ત્રણક તોશે આજે, કાલે બી ત્રણક છે.
હમ અમાં તો ચાર ચાર, ખાલી શુક્રવારે ને કે્યારે આજે શુક્રવારે ને શોનિવારે ને મંગળવારે કઈ ત્રણ જ વાગ્યા બીજા બધા દિવસે ચાર ચાર લેકચર.
હમણે શુક્ર અને શન ત્રણ ત્રણ લેક્ચર, બીજા બધા ચાર ચાર.
બે લેક્સર ભરીને આવ્યા, કાલી હ ઘેરે ઘેરે આવીને કદું.
કેમ બે લક્ચર બરન કે આ?
હેમાં દડીવ આ કર એટલે મેં બી આ કલી હ હ.
હમ.
હમ કાલે આપી દવા એટલે પેલી જાય.
હ, એમ આજ તમે તો સરલે છુટી નને તો બફાાસ ફાસ એઈ બસ છુટી જાય એમ કોને.
હમ.
વિસવાના પાસે ફોન ઘે્યારે કામ હતું એટલે નહી હવે લેવું કે.
હું કામ.
બધું કામ કરું તો ઘર હું પછી ફોન કયરો.
હમ હમ.
કે કે કામ કરચ દે એટલા ની આવેલી એમ.
હ હ, મારામાં તો કોઈ બતાવું જ નહી જો કોલ વાળું ને એવું.
કેમ ને બતાયું?
ખબર તું કાલ આવ તો મને કઈ કરી આપજે નઈ જોઈજે નહી.
હાારું જોવા, મારામાં બતાવતું છે એમ.
હ, હા મજાનું તો બતાવે?
હે રિફ્રેશ કર્યું ત?
રીફ્રેશ, હામ જઈને કરવાનું?
પેલું ઉપર ત્રણ લીટી આવે ને.
હા.
તેમાં જાઓનું પછી રિફ્રેશ કર વાળો પાઈ બધા રિફ્રેશ કર આવે.
હ તને કરી જોવા કેવ થાય છે.
હા હા.
હમ હમ કટ
પછ સોમવારે મેં તો નહી આની છે કાલે આની છે
કામ પતા આપડે
હમ સર તું બી ન જાની ને હા હા
હલો દેર કોણશે કે
માણસ તો બધા પાડી નાખેલા બધા પાડી નાખેલા
ભાઈબું કે ભાઈબું કેને
કાપી નાને બધા ખાઈ હો ગયા ને પોતી હોગયા
હમ મને હજુ ઈચ્છા થઈ ગ હજુ વધારે લડો કયો
એક ફણ તું તે એક ફણ તું તે બગડી ગયેલું હા તો પછી મારી મમ્મી હમ કાપ ની હતી તો પછી તે કાપાારું ઉપ બી લાવે પછી જોયું તો બગડી ગયલું તો પછી પાસું તેવું જ મૂકી દેધું
તે સલે જ ફણ તોું
એ એ તો બાઈ હ કપડું તો સેલ્લું જવે હા કો ન કે
હ નેટવર્ક જાય તો પછ એું અમારીતહી થાય એક મં ચાલુ રાખ
હા એલ્ હસ્પોટ વાળગ અહો હસપઠાર કે
હમ એટ હું ઓનલાઈન વસઅપ કોલ થાય કે મન તો એ બી ને ખબર હતી
એ તમે પેલું ફોન કરી જ હસી મ હોસ્પિટલ તો ફોન થીય લ આવી ગયોમ પણ ટ એની જાય ક પહેલા તમારે જેી રમી ની જ્વાળ બતાવ્યું એવું
હમ મેં તો ઓફલાઈન હતી કેની મેં તો ઓફલાઈન હતી એટલે
હા એ પછીમે બાસ વછ પણમેસેટ ક ર પછી તને કીધું વ્ા એ
હ તો અફલાન મન થ કોણ કોણ ચાલુ કરલું
વિશ્્વાને બી કીધું ચાલુ કર પછી ગુનિયા એ બી ચાલુ કર્યું
હ માહી એ બી ચાલુ કરેલું છે બધા એ ચાલુ કરેલું છે એટલે પઈ બધા હાથે હું કે વાત કર્યા કરવાની એમ હમ
ફનીિશા
એટલે આપડા કોન્ટેક્ટ માં રતે બતાવેય કે આમાં
હે
હ આપડો એટલે આપડ જો મા મારામાં તારો નંબર હ એવું કે્યા
આપડો આપડો ફોન નંબર હ લખવાનો જેનો કોલ કરવાને રહી ત નને આમાં તાસ આપે ને ત્યારે
હમ છે એની હવે આપડાે વાત કરતાશે હવે ક્યાં એટલે હવે હવે મને જ પૈસા મળે કે પછ તોને બી મળે એમ
બંને નહી
તણની મળલ મનની મળલ.
ન બન્ને્યો નહી.
બને નિમલ.
હા
એટલે આપને બંનેને પૈસા મળ થાય એવું.
હા એવું જ. તો અમુક વાર તારે કોલ કરોનું અમુક વાર. હમ તે પેલું ગ્રુપમાં બધું આવે જ. અમુક વાર તું કરલી અમુક વાર મેં કરા. બધી ઇન્ફોર્મેશન આપે છેમ આપણને નિનીહંમત પટે જાય ને તો પૂછી લેવાનું.
બ મે એમ લોકોને.
હા તે ગ્રુપ માં મેસેજ કરીને.
બજ લ.
હા.
હમ.
એમ તો બધા બધા એ પૂછેલું જ કે ન એમ નહી આવે ને એવું થ.
ભ આપડે બેંક ડિટેલને બધું લખવા પડે હે ને આપડે.
તે તો અમરા બધું ન લખ.
બેરે રાખવાનું.
એ તો પસેી કે હૈ ને.
હમ.
જયારે પેલું કરવાનું હો ત્યારે.
એની હમણા થોડા દિવ.
અ હા રજીિસ્ટ્રેશન કરું ને. તો પેલું મે આપડા ફોન નંબર મોકલી કે આટલા આટલા જેનું રજીિસ્ટ્રેશન થઈ ગયું છે એવું.
હલી ને.
હા તો તાર નંબર છે કે તમામાં. અમુક ટાઈમે એ મોકલ હેજ એ તો હેજ.
હમ ક જ.
કરેલું તો હમ ને પૈસા ને.
તે રાખી લે છે.
હે. ને નિહમત પડે કઈ ન પછ કાલે મેં આવા ને ત્યારે કેવા.
હમ.
કાલે મને બતાવેજે. કાલે આપડે જોવ હું હે ને. કાલે આવવાની ને.
હ આવા નિને તો. હલો હીલો કઈ. અલેગ.
તે સિિવલો તો ફોન માં ગેમ રમ્યા કરે હમ. ફોન માં કેેમ રમ્યો કરે હો ન તો એજ તો હા. આવતા આવટા મેં બો ભ્યું. આ તોટ બો બહેડી એને તો એ કે તું હે.
મૂટી દીધું એ.
ફરવાડ નીકળી પડે ને એમ વરી. હા.
એવું હોયય કર્યા કરે પીવ લો.
કોણ સવું કે.
હમ બહત એમતી હ
હકી તું કમીશ હે
ભૂ દવ કે ન એ
હમ હ
હલો હલો હવે હું કેશ ચાર મિનિટ વાત કરી હવે. કે નોળન જાશે એટલે હોટસ્પોટ બંધ જાય હ એટલે પછી કાલે પહ વાત કરું ઓકે
તો ત્રણ ઉભરે નની હય બે ત્રણ મિનિટ હોય હોય.
એલે હ દસ મિનિટ વાત કરવાની કે.
હા.
હમ એ બર હમ ભાઈ ત્રણ મિનિટ બીરે ત
વિચારીને ઊભી રાખી કેલી હરમાં વળગરને.
હ
શિવલાત.
હરામ વગર ની તુ
હમ હારખતા ની વી હોયટ
હમ.
આજે તો આજે હુંઠલું ખબર કે પ્રહ્લાદ બાપસે હ કે તે ભજીયા પેલું તમારી દુકાન પાસે પેલું કર્યા કે એ ભજ્યાં ખાઈ હકે તો લીઆઓજ તમાહોટલ મા દુકાન પણ બેહેલી હોકે અ કઈ જાણે કે ભજીયા ખા એ એ ખા જાણે કે હા ન એટલે ખાધે હ કે તો પછી ભજીયા મને પૈસા આપ આપ હલાત બાપ ને આપ દેવું તમે તને પૈસા એઈપા તે થઈ કે આ પરી બહાર વું જામેટ એટલી હસ શુંને.. બિન્ડિયાનીજ જ જેવી લે લેધી મને કે આપોરે બહુ હારી દેમ એવું કેમ
હ સાગર બાપા હતા કે ન સાગર બાપા. સાગર બાપ હા તો તે પછી હ તે પહલા જ અલગ છે પહલા જ અંકલ અલગ છે અને સાગર બાપુ અલગ છે. તો સાગર બાપા ફોન કરલા તો મને તો ખબર જ નહી
હા મને કતા હતા તને ફોન કરવા કેવું.
મનમાં રીચજ મ નતા હવે રીચજ કરાવું પછી.
હ તેને કેજે કે મેં તને કહી દીધેલું છે કે તું ફોન કરેવું.
હા હા કેવા ને.
હ હા ના તો મને કે તું એની કેધલું એમ કે હા.
ખબર ની બા તો હમનેં પી રડવા લાગેલી હતી ચમડી જેવી.
હમ યાદ કરો બધા એજ વાટલે એને વહી જાય.
મુ ગે.
ઓ એની હોતી હાનું આવ્યું તને હા.
બે કઈ ન હો હ યાદ આવ આવી ત બો વિચાર આવ્યા કો
હ હા તો તારે નણ નેને દીવું નેને બધાને. કે જા કે આ ડાઉનલોડ કરી લે એવું.
હા તો એ તો હાલ જ છે ને દી મમ્મા બને બધું
હા, બોલ, હુ, કે
હવે એની લગ્ન માં જલાવીએ ને એમ કે, લગ્ન માં જલાવીએ ને એમ કેમ એક જણને ને અધી જલ્દીને રાખ થઈ ગયેલી અ હૈ
એક જણ ને હું દહ હજણને લે લાવના.
ત કઈ કેતી હ ને મારા હજુ હ જાય કે ને તું એ લોકો બહેરા.
જવાનું ને કઈ કે એની હો.
મેસેજ બધી કર્યા કરે તું બધી ટોપી શકે તું મને મેસેજ કર્યા કરે.
હમ.
જાડે મૂકવાની એટલે પહ કી ર હમ.
કામ કરવા કરલા
હા.
હમ
હમ, હમ હા, ચાલ, હા, હા